હેલો
હા, બોલો
હાય! કેમ છે?
મજામાં હો, તમને કેમ છે?
બસ મજા છે
શું? કઈ નઈ, બસ જો કોલેજ આ આઈ. તમે? છે
એ બધું સ્કૂલમાં જોડે હતા હવે, કોલેજમાં અલગ અલગ થઇ ગયા.
હા....
સ્કૂલ લાઈફ કેટલી આપડે એન્જોય કરી, હવે કોલેજમાં આવી ગયા.
હા, કોલેજ જે સ્કૂલ જેવી એવું લાગે.
એ તો છે, પણ ફ્રેન્ડસ ને બધું ચેન્જ થઈ જાય ને-
હા, મજા ના આવે એટલી બધી.
હા એજ ને, કોલેજ સ્કૂલમાં આપણે મસ્તી કર- રૂલ્સ બ્રેક કરતા. અહિયાં તો હવે કોઈ રૂલ્સ જ નથી, કે બ્રેક કરી.
હા બસ ભણીને જતું રેવાનું.
હા એ જ ને અહીયા કોલેજમાં બે કલાક ભણવું પડે તો બી તાવ આવે સ્કૂલમાં છ છ કલાક ભણતા તો બી મજા આવતી.
ફ્રેન્ડ્સ એવા હતા ને અહીયા કોલેજમાં એટલી બધું ના હોય ને
હા એજને સ્કૂલ ફ્રેન્ડ સાથે તો અલગ જ મજા આવે.
બોલો તઈ શું ચાલે? હલો હેલો? હલો.